કેમ છો?
બસ એકદમ મજામાં, તમે કેમ છો?
હું પણ મજામાં છું આજ મને તમારી સાથે હેલ્ધી ફૂડ વિશે પર વિસ તાથી વાત કરવાની છે.
અરે વાહ તો બહુ સરસ વેસય છે.
હા
હેલ્ધી ફૂડ એટલે એવો ખોરાક જે આપણા શરીર ને તાકાત અને. પોષણ આપે.
હા મેં ખૂબ સા સા. પાસ્તા આપે છે, આ આજકાલ લોકો ના ટેસ્ટ તો ખૂબ ગમે છે. પણ હેલ્ધી ખાવું પણ એટલું જ જરૂરી છે.
નહા એકદમ સાચી વાત છે. જો આપડે હેલ્ધી ફૂડ ખાઈએ. તો આપડું શરીર મજબૂત થાય રોગ થી દૂર રએ અને હેલ્ધી ફૂડ છે આપડું. પાચન પણ સારું રહે છે, જયારે બારનું આપડે જેવું તેવું ખાઈએ તો. અપચો ને એ બધી સમસ્યા થઈ જાય છે.
હા મજે પહેલે તો એ કહક હેલ્ધી ફૂડ શું છે?
હા હેલ્ધી ફૂડ એટલે એવો ખોરાક કે જેમાં આપડે બધા. જરુરી પોષક તત્વ હોય આપને મળી જતું હોય ઘણા બધા પોષક. તત્વ છે જેમ કે કેલ્શિયમ હોય, ફાઈબર હોય, વિટામિન્સ હોય, પ્રોટીન હોય એ બધું મળી જાય એને આપડે હેલ્ધી ફૂડ કેહેવાય.
એટલે હા એટલે ફક્ત પેટ ભરવાને પણ શરીરને પણ યોગ્ય પોષણ મળવુ. પન જરૂરી છે ને.
હા એકદમ સાચી વાત છે.
હા હેલ્ધી ફૂડસ શા માટે જરૂરી છે?
અ હેલ્ધી ફૂડ એટલા માટે જરૂરી છે કે આપડે કેટલી બધી બીમારીથી. સારો ખોરાક આપને બચાવે છે આપડી એમ્યુનિતી સારી કરે છે.
હા તંદુરસ્ત બી રાખે છે. બરાબર. આમ જે ખરાબ ખોરાખતી શરીર. અમ જે નબળું બની શકે.
હા એકદમ સાચી વાત છે.
તો હેલ્દી ફૂડ ફૂડમાં અમે એક પ્રકારના વસ્ત તુંબી આવે છે મત તાજો ફળો શાકભાજી દાળ અને કઠોળ. દૂધ, દહી, છાંસ, રોટલી, ભાકરી, ભાત, ખિચડી. મયે ખુબ સારા એવા હેલ્ધી વસ્તુ છે ડ્રાય ફ્રુટસ. મજે સલાડ ઘરનું તાજું પોષન.
હા એ એટલે જ હેલ્ધી ફૂડમાં પણ કેટલી બધી વેરાયટી હોય છે. જે આપણને ભાવતી પણ હોય છે.
અને ફળા શા માટે જરૂરી છે?
હા અ ફળોમાં વિટામીન્સ હોય મિન રલ્સ હોય કેટલા બધા ફાઈબર હોય આપડે શરીર ને તાજુ રાખવા માટે અને રોગ પ્રતિકારક શક્તિ સામે લડવા માટે જરૂરી છે.
હા મજે રોજ એક દો ફળ તો બિ ખાવું જોઈએ તેનામી કેટલો પ્રિટ પ્રોટીન મળે છે, વિટામીન્સ મળે છે બરાબર છે તમારી વાત બી. અને શાકભાજી ના શું ફાયદા છે?
શાકભાજી, શાકભાજી આપડા આંક, શરીર અત્વચા એ બધા માટે અલગ અલગ એનો ફાયદો થાય ચે એટલે શાકભાજી આપડે ખાસ ખાવા જોઈએ.
હા ખરે ખાસ કરીને લાલ શાકભાજી ખુબ ફાયદેકારક છે. મજે હંમેશા કહે છે કે શાક ખાવું જરૂરી છે.
હા એ વાત એકદમ સાચી છે.
એ હા એ સચી વાત છે. મજે દાળ અને કઠોલ એટલું મજે પ શા માટે જરૂરી છે?
દાળ છે એ પ્રોટીન નો એક બહુ સારો સ્ત્રોત છે કે આપડે કોઈ પણ દાળ ખાઈએ તો એમાંથી આપને પૂરા માત્રામાં પ્રોટીન મળી રહે સે. આપડે બીજી કોઈ દાળ ખાઈએ કે ન ખાઈએ પણ આપણે બધાને દાળ ભાત ભાવતા જ હોય છે એટલે આપડે તુંવેર ની દાળ તો ખાતા જ હોઈએ છીએ.
રામાં.
અને દરરોજ આપડા ખાવામાં દાળ તો લેવી જ જોઈએ.
હા મજે સ્નાયુ તાકાત અને વિકાસ માટે પણ પ્રોટીન જરૂરી છે. મુંગ ચના તૂર દાળ મસૂર ખરે બધું ઉપયોગી છે મજે એટલે રોજ ભોજનમાં દાળ હોવી જોઈએ.
હા એકદમ સાચી વાત છે. અને દૂધ, દઇ, છાસ ખાઈએ તો એ આપડા માટે શું જરૂરી છે?
દૂધ, દયી અને અંગુળ કટોરી હા. દૂધ, દયી અને ખાસ શા માટે હેલ્ધી માનવામાં આવે છે?
હા, કેમ કે એમાં કેલ્શિયમ હોય, પ્રોટીન હોય કેલ્શિયમ હોય એ આપડા હાડકા મજબૂત કરે છે. આપડા હાડકાને મજબૂત કરવા માટે એ જરૂરી છે, જેમાં ડેરી પ્રોડક્ટ બધું આવી જતું હોય છે.
અ મદદ શરીરને તંદુરસ્તી રાખે છે. પાચન ખાસ કરીને બાલક ને અને વૃદ્ધનો માટે પણ ખૂબ જરૂરી છે. અને હેલ્ધી લાઈફ માટે બ્રેકફાસ્ટ તો કેટલો મહત્ત્વનો છે. જે સવારનો નાસ્તો ના કરીએ તો શરીર થાકી જાય. નાસ્તો દિવસ ના શરૂઆત માટે જ એનર્જી આપે મજા પણ સવારમાં ઉઠવાનું, બ્રશ કરવાનો નાવાનું, સ્વચ્છતા કરવાની પછ આપણને તો ભૂખ તો લાગે છે. તો સવારમાં ખરે નાસ્તો તો શરીરને થાય જ છે. અને દિવસની શરૂઆતો માટે એનર્જી જોઈ તો દિવસ આપણ સારો જાય છે. હેલ્ધી નાસ્તાના બી કેટલા ફાયદા છે. મજે પોહા મા ઈડલી હેલ્ધી નાસ્તામાં શું આપ ખાઈ શકે છે? પલા ફલ દૂધસ હા પિસ્ફુટ દાળિયા આ બધા સારા વિકલ્પ છે.
ના એકદમ સાચી વાત છે, અને ઘરનું પોચન આપડે હેલ્ડી કેમ માનીએ છે, આપડે બારનું ભોજન કેમ આપણે એટલું નથી ખાતા હોતા
કારણ કે મને સ્વચ્છ તાજું અને પ્રેમથી બનાવેલું હોય છે. એમાં તેલ મસાલો પણ આપને કંટ્રોલ કરવું જોઈએ હા જે બાહેરનુ ટેસ્ટી લાગે પણ રોજ ખાવું યોગ્ય નથી રેતુ
એકદમ સાચી વાત છે, આપડે બહારનું જો દરરોજ ખાઈએ તો એના ઘણા બધા નુકસાન પણ થત તા હોયે છે.
નુ આરોગ્ય ખરાબ થઈ જાય છે, જંક ફૂડ બી એટલું ઓછું ખાવું મને ઓજું ખાવું ન જોઈએ કારણ કે બર્ગર, પિઝ્જા, ચિપ્સ, કોલ્ડ્રિંક જેવી વસ તુઓમાં તેલ, મીઠું, સુુગર અને મૈદો વધારે હોય શકે ને તો એ મોટાપો હ એસિડિટી અને કમજોરીનું પણ કારણ બની ગઈ છે, જે આજકાલના લો લોકોને તો રોજ નાનાથી તો કેટલા એજ સુધી લોકોને તો એસિડિટીનું કમજોરીનું કારણ બની ગઈ છે, કારણ કે આ ભાઈનું જંક ફૂડ ખાડવાનું પીઝા, ચીપ્સ કોલ્ડ્રિંક્સ, ફેરે ફાઈઝ મને ખુબ સારા જંક ફૂડ છે, આ એટલું જે છે, ને તો એનાથી આપણે એસિડિટીની બી કમજોરી હોય છે, એટલે ક્યારેક ખાવું ઠીક પણ રોજ નહી
હા એ વાત તમારી એકદમ સાચી છે, અને પાણી અ આપડે હેલડી ફૂડની સાથે સાથે પાણી પણ ઘણું મહ
મહત્વનું છે. છે, બરાબર જે ખુબ મહત્વનું પાણી અને શરીર સાફ રાખે છે. પાચનમાં મદદ કરે છે, અને શરીર પણ ફ્રેશ રાખે છે, મજે દિવસમાં પુરંતુ પાની પન પીવું જોઈ જરૂરી છે, દાયમજે દિવસમાં આપને આ અ પાં પાંચ છ લીટર સાત લીટર તો બી પાણી પીવું જરૂરી છે. આમજ આ પાણીનું વગર સ્વાસ્થ્ય જ અધુરું છે, આપનું
એકદમ સાચી વાત છે, અને આપણેે ખાવાની જ કયરી ત ઉમેરી શકાય યોગ્ય દાયટ કોને કેવાય
બરાબર બેલેન્સ એટલું ડઇટ એવા બ જેને બેલેન્સ ડાઈટ કહે જેમાં અનાજ દા સા પ દહી, સલાડ બધું યોગ્ય પ્રમાણમાં હોય છે. પછી એટલે થાળીમાં વરાયટી હોવી જોઈએ ને કુ બાળકનો હેલ્ધી ફૂડની આદત કેવી રીતે પાડવી આ એ બી મહત્ત્વનું છે, રંગીબેરંગી તેને ફળ શાક ખાવાનું આપવામાં તેને જંક ફૂડ ઓછુ આપવું રોજ સમય પર નાસ્તો અને ઘરનું ભોજન ભી આપવું માતા પિતાએ પો પ્રોટીનમજે હેલ્ધી ખાવું જોઈએ.
એકદમ સાચી વાત છે, અને બાળકો જે જોવે શીખે છે, બાળકને જો આપણે હેલ્ધી વસ્તુ ખાવા આપવી હોય તો પેલા આપણેે જ હેલ્ધી ખાવાનું શરૂઆત કરવી પડતી હોય છે..
અને હેલ્ધી ફૂડ સાથે પન સમય પર ખાવું પન જરૂરી છે, ને?
મુજે ખુબ મોટું સાવ ખાવું હતું આ ભૂખ્યા રહવું એવુ શરીરમાં તે સારું નથી પણ સમય પર નાસ્તો બપોરનું ભોજન અને રાતનું ભોજન પન કરવું જરૂરી છે. મજે એથી પાચન પન સારું રહે અને સ્વાસ્થ્ય બી રહે આપન. મુજે મોસમના અનુસાર ખોરાક બદલો બી જોઈએ મુજે ઉનાળામાં ફોલ. છાસ, પાનીવાળી વસ્તુઓ શિયાળામાં પૌષ્ટિક અને ગરમ ચીજો પન પાવ શાળામાં હલકું અને સ્વચ્છ ભોજન આ રીતે ખોરાક બદલુ બી યો એ છે, જે આ પન એક હેલ્દી આદત છે.
હા એકદમ વાત છે, સાચી વાત છે, તમારી અને આપડે રૂ તુ પ્રમાણે ખાઈએ તો જે વસ્તુ શિયાળામાં સારી હોય એ ઉનાળામાં પછી નુકસાનકારક પણ હોય છે. એટલે સમય જોઈને જ આપણે ખાવું જોઈએ જે ખાતા હોઈ એ.
અને હેલ્દી ફૂડ વિષયની બી મુખ્ય વાત મુજે હેલ્દી ફૂડ શરીરને પોષણ અને તાક કાત બી આપે છે. ફોળો, શાકભાજી બધું જરૂરી છે જંક ફૂડ ઓછું ખાવું જોઈએ. અને સવારનો નાસ્તો પણ મહત્વનો છે. બેલેન્સ ડાઇટ માટે વરાયટી જરૂરી છે મુજે બધા ફાયદા છે. પાની પર્યાપ્ત અ પ્રમાનમાં. અ પીવું જોઈએ. ઘરનું ભોજન વધારે હેલ્દી છે. સમય પર ભોજન અને મોસમીનો ખોરાક પન જરૂરી છે. બાલક માં નાની ઉંમરે હેલ્થી મુજે ખાવાની આદત બી પાડવી જોઈએ મુજે ખૂબ. બધા ફાયદા છે. જંક ફૂડ ના કરવાનું.
એકદમ સાચી છે. જંકફૂડ થી આપડે અત્યારે મેદસ્વિતા ને બધ એ પ્રોબ્લેમ પણ થતી હોય છે. અત્યારે નાની ઉંમરમાં બધા જોઈએ તો મો ટા અ જાડા થઈ ગયા હોય ને એ બધો પ્રોબ્લેમ બહુ રે છે અને એના લીધે પછી ઘણી બીમારીઓ. પણ થાય છે.
હા મોસમના અનુસાર ખોરાક બદલું જોઈએ. મુજે એથી પાચન પન સારું રહે. શરીર માટે બી સારું નથી. મુજે સમય પર નાસ્તો બી બોપરનું ભોજન અને. રાતનું ભોજન બી કરવું જરૂરી છે. મુજે હેલ્દી. ફૂડ સાથે આપણન સમય પર ખાવું પન જરૂરી છે.
એકદમ સાચી વાત છે તમારી. ને આપણા જીવનમાં ભોર ભોજનનું ખૂબ મહત્વ છે. કારણ કે એવું ભોજન કરીએ છીએ આપણા સ્વાસ્થ્યને અસર કરતું હોય છે.
બરાબર મજે. આપન છે ને એક વસ્તુનો આપણે. એક પ્રકારે. ગરમીના વસ્તુ ખાવું એ તો ખુબ આઈ જરૂરા માટે છે.
એકદમ સાચી વાત છે. તમારી સાથે આ ટો પિક ઉપર વાત કરીને મને ખુબ મજા આવી. અને ઘણું સારું સારું જાણવા પણ મળ્યું.
અને ખરે જ ખુબ જાનવીને મુજે આપના જીવનમાં આપનો જ ફાયદો થાય છે ને. ચલો પહિ વહી મળશું ધન્યવાદ. હા